હલો સાંભળે છે તને?
હા કેમ છો?
હમ હ હું હું મજામાં છું તમે કેમ છો?
હમ મજામાં ઘણી દિવસ પછી વાત થઈ હ.
હા હ હ.
હું પણ મજામાં છું આજે હા હું પણ મજામાં જ. છું આજે વિચાર આવ્યો કે સ્વચ્છતા અને હાઈજીન વિશે વાત કરીએ. આ વિષય આપના જીવનના માટે ખૂબ મહત્વનું જ છે.
હા બિલકુલ. સ્વચ્છતા એક અ સ્વસ્થ ઘર સાફ રાખવાનું નથી. પણ પોતાનું શરીર કપડાં ભોજન અને આજુબાજુને વાતાવરણ પણ સ્વચ્છ રાખવાનું હોય એટલું જ જરૂરી છે.
સાચી વાત છે હા સાચી વાત છે. જો ઘર સ્વચ્છ હોય પણ આપને હાથ ધોય વગાર જમીએ તો બીમારી થઈ શકે.
એટલે ના જે ડોક્ટર વારંવાર કહે છે કે જમતા પેલે અને ટોયલેટ પછી સાબનથી અ ઓછાનો ઓછા વીસ સેકન્ડ સુધી હાથ ધોએ.
હમ. આજકાલ ના બાળકાનો પણ આદત નાની ઉંમર થી શીખવાનું પણ જરૂરી છે.
હા હા બાલપણમાં તો પલેળી સારી આદતો આખું જીવનમાં સાથ રહે છે.
હા ઘરની રોજ સફાઈ કરવાથી ધૂળ કચરો અને જ જંતુ ઓછા થાય છે.
અને કચરો હંમેશા ડાય ડસ્ટબિનમાં મોક અ મકવાનું જોઈ. જોઈએ રાસ્તા પર એ પુલો મેદાન માગ કમર ફેંકવાનો જોઈ નહી.
આપણે એવું કરીએ તો માખી મચ્છર અને બીજા જીવજંતુ વધી જાય છે.
હા અને એના કારણ ડેન્ગુ મલેરિયા ટાઈફાઈડ જેવી બીમારી ફેલાઈ શકે.
સાચી વાત છે આ આ તો વરસાદ નો સિઝન છે. મને લાગે છે કે પાણીની સ્વચ્છતા પણ એટલી જરૂરી છે.
હા હા બિલકુલ. હમે અ હમે સ્વચ્છ રખ કર હા બિલકુલ અ હવી સ્વચ્છ અને ફિલ્ટર કરેલું અથવા ઉકળેલું પાનું પીવું જોઈ છે.
હા રસોડો પણ સાફ રાખવું જોઈએ વાસુનો ધોઈને વ્યવસ્થિત મૂકવા જોઈએ.
હા. વાસનો તો સાબન રાઈ જાય તો કપડા ની બી સાફ કરીને મુકવી પડે. હ હ પણ ખાલી પાણી ને ધોવાનું નથી મૂકવાનું કપડા ના ભોસવાનું નું ફેર મુકવાનું અને શાકભાજી હા નહી અને શાકભાજી અને ફળ સારી રીતે ધોઈને જ વાપરાવા જોઈએ.
હમ કપડા રોજ બદલવાના અને સાફ કપડા પહેરવાના પણ હાઈજિન ભાગ છે
હા ખાસ કરીને ગરમીની સિઝનમાં રોજ સ્નાન કરવું અને શરીર સ્વચ્છ રાખવાનું ખૂબ જરૂરી છે.
હમ દાંતની સફાઈ પણ ભૂલી શકાય નહી દિવસમાં બે વાર બ્રશ કરવા કરવુ જોઈએ.
અને નખે સમયે સમય પર કાપવાય લાંબ નખાની ગંદગી જમા થાય છે
હમ બાલ સ્વચ્છ રાખવા અને સમય ને સમય ધોવા જોઈએ
હ સ્કૂલ જાતા સમય બાલકોના સાફ યુનિફોર્મ પહેરાવી એ જોઈએ
હમ ઘરમાં હવા અને અને પ્રકાશ આવે એ માટે માટે બારી બારણા ખોલવા જોઈએ.
હા હા તાજી હવા સ્વાસ્થ્ય માટે અ ખૂબ ફાયદેકારક છે
આજકાલ આજકાલ હા જોઈ
હમ હમ
મૂકો નો ઉપયોગ પણ ખુબ વધી ગયો છે ને
હા શક્ય હોય તુથી સુધી કપડાંની થેલી વાપરાવી જોઈએ. અને પ્લાસ્ટિકના ઉપયોગ ઓછા કરો.
અ સાર્વરિક થયેલો પર પણ સ્વચ્છતા રાખવી એ ક આપની ફરજ છે.
હા મંદિર બાગ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન ત્યાં પણ કચરો ના ફેકો
હમ સરકાર સ્વચ્છતા માટે ઘણા અભિયાન ચલાવે છે પણ જનતા સાથે આપે તો જ સફલતા મળે
એક વ્યક્તિ સ્વચ્છ રહે તો પરિવાર સ્વચ્છ રહે સ્વસ્થ રહે પરિવાર સ્વચ્છ રહે તો સમાજ સ્વસ્થ બને
હા સાચી વાત છે અને સમાજ સ્વચ્છ બને તો દેશ પ્રગતિ કરે.
હા નાના નાનાના પ્રયાસનેથી મોટું પરિવર્તન આવી શકે ને
હા સાચી વાત છે આપ આપને બાળક આપના બાળકોને પણ પર્યાવરણ અને સ્વચ્છ તાં વિશે જાગૃત કરવા જોઈએ.
હા શાળા ઓ પ આ વિષય પર સ્પર્ધા ભાષણ અને અ- રેલી હતી હોય તો અ ખુબ સારું
અ હાથ ધોવા સાફ પાણી પીવું પૌષ્ટિક ભોજન લેવું અને નિયમિત કસરત કરવાથી શરીર મજબૂત રહે
હા હા બીમાર વ્યક્તિ સાથે સંપર્ક પછી હાથ જરૂર ધોવે હ કોરોના ટાઈમમાં કેટના બધું સેનિટાઈઝર રાખવું પડે છે કેતના ડો મીન્સ ડિસ્ટન્સ રાખવાનું પડે છે માસ્ક લાગવાનું પડે છે આ ઘણી બધી છોટી છોટી વાતો છે ઓ આમ ધ્યાનમાં રાખવી પડે આ આદોતો તો ઘણી બીમારી ઘટાઈ શકે છે. સ્વચ્છતાથી આદત જો રાખે તો ઘણી બધી બીમારી ઘટ ટાઈ શકે છે.
હા ખાસી કે છીંક આવે ત્યારે રૂમાલ અથવા કોની નો ઉપયોગ કરવો છે.
હમ કલ હતા તે હા હા આધતો તો ઘણી બીમારી ઘટાઈ શકે છે કોની ના ઉપયોગ કરવાનું અ સ્વચ્છ રૂમાલ યુઝ કરવાનું અને સ્વચ્છતામાં માટે તો મતલબ ઘન શરીર માટે તો સ્વચ્છતા ઘણી ફાયદેસર છે.
સ્વચ્છતા એ ફક્ત દેખાવ માટે નથી પણ આરોગ્ય માટે જ છે.
હા આજકાલ તો જમાનું દેખાવા માટે જ છે આ આટલ બધું ઘર સ્વા સાફ રખવાઓ આ રખવાઓ તાર રખવાઓ પર આ આ દેખાવા માટે ના કરે પોતાના માટે કરે પોતાના કીતના ઘણા બધા ફાયદા છચછ તમે સાચી વાત સ્વસ્થ જીવન સ્વસ્થ જીવન જીવનું હોય તો સ્વચ્છતા અને હાઈ જીવનને રોજાની આદત બનવી શકે
ચાલો આજથી આપને પણ નક્કી કરીએે કે ઘર શાળા સમાજ અને આજુબાજુની જગા સ્વચ્ વચ્ચે રાખું
હ હા અને બીજાને પણ પ્રેરણા આપીશું અ કે સ્વચ્છતા રાખો સ્વચ્છ ઘર સ્વચ્છ સોસાયટી સ્વચ્છ સમાજ સ્વચ્છ દેશ દેશ મે સ્વચ્છ ભારત અભિયાન તો રાખવું જ પડે
હા પડે પડે બરાબર છે, તમારી વાત સાચી વાત છે.
હ આજ ઘણી બધી હમ્મ--હમ્મ.
હમ્મ બોલો
અ કઈ કશું નથી હ કહું છું સ્વચ્છતા પોતા માટે સમાજ માટે દેશ માટે આ બધાના પ્રોગ્રેસ માટે ઘણી બધું ફાયદો કરે છે. છતા અ પ્લાસ્ટિક કમ યુઝ પ પ્લાસ્ટિક ના યુઝ ઓછા થાય કાપડના યુઝ વાપ પ્લાસ્ટિક ડિકમ્પોઝ ના થાય ને એટલા માટે પ્લાસ્ટિક યુઝ પ્લાસ્ટિક યુઝ ઘરનું કામ કરી કઉ છું મેં હમ મને તો ફાવતુંય નથી પ્લાસ્ટિક
અચ્છા
મ બિલકુલ ફાવતું નહોતું પ્લાસ્ટિક હે પ્લાસ્ટિક કા ડબ્બા પ્લાસ્ટિક હમ
હા બધા ચીજ પ્લાસ્ટિક ના જ યુઝ કરે છે.
ના પ્લાસ્ટિક અ સસ્તા મસ્તા મળે છે તો પ્લાસ્ટિક યુઝ કરે છે.
કરે છે. કચના સ્ટીલના
હમ આ કો આ સમ હા આ સ્વચ્છતા માટે ઈઝી છે, આમાંવ સ્વચ્છતા રાખવીને બહુત ઈઝી છે ઘર માં સ્વચ્છતા રાખે જોવી પડે તો કિચનમાં ગઈ ફેનમાં ગઈ ડ ડેલી ડસ્ટિંગ આ ગઈ આ મતલબ ઘણી વાતે છે, જસમાં સ્વચ્છતા આપને રાખી પડે તો આપણે બાથરૂમ માટે શરૂઆત કરું છે બાથરૂમમાં કેટની સ્વચ્છતા રાખ કેવા
બધા બધા ક્લીન મુૂકવાનું છે.
હમ રજ હમ
સાચી વાત છે.
મને પણ આવતી વખત બીજાનું કોઈ ઉપયોગી વિષય પર વાત કરવાનું છે, જાને અ જરૂરી આવજો
હા આવઉજું
હના અ હા સ્વચ્છતા અને વ્યક્તિ વ્યક્તિગત સ્વચ્છતા આ વિશે સરસ વાત થઈ છે, તમારી જોડે મને
ઓકે ઓકે હા ધ્યાન રાખજો અને હંમેશા સ્વચ્છ રજો
હા હા સારું સારું
સાર ઓકે
હમમ